હલો
હલો
અવાજ આવે છે મિત્ર કેવું ચાલે છે મિત્ર
બસ મજામાં તમે
બસ હું પણ મજામાં કોલેજ લાઈફ કેવી ચાાલશે
કોલેજ લાઈફ સારી ચાલે છે આજે જ કોલેજ ગયો તો બે લેક્ચર ભરીને પાછો આવ્યો અને એમાં મજા પણ આવી તમારી કેવી ચાલે છે
બસ મંજાની હા આજે હું ઘરે ગયો હતો તો મારી મમ્મી રસોઈ બનાવતી હતી તેમને કામ કરતા જોઈને મને પણ સમજાવે કે રસોઈ બનાવી માત્ર પેટ ભરવાનું નુ કામ નથી પરંતુ તે એક સુંદર કળા છે તું મિત્ર તમારી પાસે થોડો સમય હોય તો આના વિશે થોડીક ચર્ચા કરીએ આપડે
હા મિત્ર ચોક્કસ
હા ઘણા લોકો એવું માને છે કે રસોઈ બનાવવાની ખૂબ જ સરળ છે પરંતુ જયારે પોતે રસોઈ બનાવવાનો પ્રયાસ કરીએ ને ત્યારે સમજાય છે કે તેમાં કેટલી મહેનત ધીરજ અને કુશળતાની જરૂર પડે છે રસોઈ ખરેખર એક કળા છે સારી રસોઈ બનાવવામાં તે માત્ર સામગ્રી હોવી પૂરતી નથી પરંતુ યોગ્ય પ્રમાણ યોગ્ય સમય સ્વચ્છતા અને પ્રેમથી બનાવવાની ભાવના પણ જરૂરી છે ઓકે એક જ વાનગી બે લોકો બનાવે તો પણ તેના સ્વાદમાં ફરક હોય છે શ કે તેથી જ રસોઈને એક કળા કહેવામાં આવે છે તો શું તમને મિત્રો રસોઈ બનાવવામાં રસ છે
હા મિત્ર તમે કહ્યું એ સાચું છે કે રસોઈ માત્રમ બનાવાની પ્રક્રિયા નથી પરંતુ એક સુંદર કળા છે જેમ ચિત્રકાર રંગોથી સુંદર ચિત્ર બનાવે છે એ રસોઈ બનાવનાર વ્યક્તિ વિવિધ સામગ્રી મસાલા અને સ્વાદનોો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરે છે અને હા તમે કહ્યું એ રીતે કે મને એમ તો રસોઈ બનાવાનું એટલું બધું આવડતું નથી પરંતુ ક્યારે કોઈ ઘરે ના હોય મમ્મી ના હોય તો બહાર ગયા હોય તો અમુક વાર બનાવવું પડે છે તો હું એકદમ સારી રીતે કઈ ખીચડી એવી બધી બનાવી શકશું અને એમાં પણ આપણને બનાવવાની પણ મજા આવે અને ખાવાની પણ મજા આવે છે કેમ કે આપણે જાતે બનાવીએ કઈ સ્વાદ જ અલગ હોય છે અને રસોઈમાં સર્જનાત્મક ધરા કુશળતાની જરૂર પડે છે એક જ વાનગી અલગ અલગ અલગ લોકો અલગ અલગ રીતે પણ બનાવી શકે છે જેના કારણે તેના સ્વાદ અને રજૂઆતમાં પણ ફરક પડે છે શારીર વ્યસોઈ માત્ર તમે કીધું એ રીતે કે શારીર વ્યસો માત્ર પે પેટ ભરવા માટે નહીં પરંતુ લોકોને આનંદ અને સંતોષ આપવાનું કામ પણ કરે છે તો ભારતમાં વિવિધ રાજ્યની પોતાની આગવી રસઈની પરંપરા છે અને ગુજરાત નું ગુજરાત નું તો ઢોકળું ખાંડવી થેપલા અને ઊંધિય જેવી વાનગીઓ તેની તેની પણ સારી ઓળખ છે અને રસોઈ દ્વારા આપણે પોતાના સંસ્કૃતિ અને પરંપરાઓનો પણ જીવિત રાખી શકીએ છીએ તો એવી ઘણી બધી રસ રો રસોઈમાં પણ એવી વાનગીઓ છે જે આપણે બ બનાવીએ છીએ અને ખાવાની પણ મજા આવે છે અને ઘણી બધી એવી હોય છે જે આપણને આપણને ગમતી હોય છે જે આપણે જારે ખાઈએ ત્યારે પણ આપણા માટે સ્પેશલ હોય છે તો સુું મિત્ર તમારી કોઈ એવી વાનગી છે જે તમને સ્પેશિયલ અને વધારે ભાવતી હોય થ
મિત્ર હમાને પણ જે જેમ તમે કીધું તેમમ ઢોકળા છે ઊંધિયું છે પંજાબ ના પરાઠા અને દક્ષિણ ભારતની ઈડલી ઢોસા રાજસ્થાનની ડા અને અન્ય અનેક વાનગીઓ પસંદ છે દરેક રાજ્યની રસોઈ ત્યાંની સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવે છે અને આજકાલ જોઈએ તો મોસ્ટ ઓફલી છોકરીઓ આવી વાનગીઓ બનાવતો હોય છે પરંતુ આજકાલ ઘણા યુવાનો પણ રસોઈ શીખવામાં રસ બતાવે છે કારણ કે રસોઈ હવે માત્ર ઘરકામ નથી રહી ઘણા લોકો માટે રસોઈને વ્યવસાય તરીકે પણ અપનાવી રહ્યા છે જો કે ઘણા યુવાનો કોલેજ લાઈફ અથવા તો ફ્લેટ રહીને પણ રહે છે અને તેમાં જાતે તેમને સ્કીલ બતા પડે છે જે જાતે ભોજન પસે છે તો એ પણ હોસ્ટલ પોતાના ઇમ્પ્રવ કરે છે હોસ્ટેલ રેસ્ટોરન્ટ બેકરી અને કેન્ટરિંગ જેવા ક્ષેત્રોમાં કુશળ રસોઈની ખૂબ માંગ છે અને એમાં આપણેે જોઈએ તો હોટેલો છે અને એવા ઘણા બધા જેમાં મોસ્ટ ઓફ છોકરા છોકરાઓ જ કૂકમાંર રહેતા હોય છે ઘણા લોકો પોતાની પ્રતિભથી સફળ સ બનીને દેશ વિદેશમાં નામ કમાઈ રહ્યા છે અને બીજું જો એ તો રસોઈમાં પણ સ્વચ્છતા જરૂરી છે સ્વચ્છ રસોડું તાજી સામગ્રી અને સ્વચ્છ હાથ થી બનાવેલી વાનગી સ્વચ્છતા માટે ખૂબ જરૂરી હોય છે જો રસોઈમાં સ્વચ્તા ન રાખવામાં આવે તો ખોરાકથી ફેલાતા રોગો ન જોખમ વધી શકે છે અને આપણે જોઈએ તો ઘરનું ભોજન તો હંમેશા બહારના ભોજન કરતા વધુ આપણને ખુબ સારું લાગે છે ઘરનું ભોજન સામાન્ય રીતે તાજું હોય છે સંતુલિત અને સ્વચ્છ હોય છે પરિવાર સાથે બેસીને ભોજન કરવા માટે ખૂબ ખૂબ આનંદ થાય છે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને લાગણી પણ વધે છે અને મને તો લાગે છે કે દરેક વ્યક્તિએ થોડી ઘણી રસોઈ શીખવી જોઈએ કારણ કે રસોઈ એક જીવનનો ઉપયોગ ગી કસે લી છે વિદ્યાર્થી હોય નોકરી કરતા વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય દરેકને સામાન્ય રસોઈ બનાવતા આવડવી જ જોઈએ તે આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે અને જરૂરિયાતના સમયે ખૂબ ઉપયોગી સાબિત થાય છે તો મિત્રો તમને કોઈ એવી રસોઈ વાનગી બનાવતા આવડે છે
હા મિત્ર અને તમે કીધે એ રીતે કે રસોઈના કારણે અને જે રસ રસોડામાં જે આપણે બધી સાફ સફાઈ રાખવી એ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણી જગ્યાએ આપણે હોટલોમાં જઈએ તો એવી હોટલો હોય છે જે ખુબ ઘણી બધી ગંદકી હોય છે તો ની વાનગી પણ સારી હોય પરંતુ લોકોને ગમતી નથી કારણ કે ભાઈ એટલી જરૂરી છે કે રસોઈ કરતા સફાઈ વધારે હોવી જરૂરી છે કારણ કે જયારે સફાઈ હોય તો આપણે રસોઈ પણ સારી બને અને જે આસપાસ ની આપણે જે વાનગીઓ મૂકીએ છીએ ટામેટા અને ડુંગળી વગેરે જે બધું છે તો એ પણ સુરક્ષિત રહી શકે છે અને રસોઈ માત્ર શાકભાજી મસાલા અને અન્ય સામગ્રી ભેગી કરવી પૂરતી નથી તેમાં યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમય અને યોગ્ય રીતનુંું ખાસ મહત્વ હોય છે એક કુશળ રસોઈ બનાવનાર વ્યક્તિ સામાન્ય સામગ્રી માંથી પણ સ્વાદિષ્ટ વાનગી બનાવી શકે છે આજ તેની કળા છે અને આવડત દર્શાવે છે અને રસોઈ મને લાગણી એ વ્યક્ત કરવાનો પણ એક માર્ગ છે ત્યારે માતા પોતાના પરિવાર માટે ભોજન બનાવે છે એટલે આપણે ઘરે અમુક વાર મમ્મીઓ ભજન બનાવે તો ત્યારે તેમાં માત્ર સામગ્રી નહી પરંતુ પ્રેમ અને કાળજી પણ મેેળવીને આપે છે તો તેથી ઘરનું ભોજન ખાસ અને તમે કીધું એ રીતે કે ઘરનું ભજન સ્વાદિષ્ટ લાગે છે અને આપ વધ બ કરતા વધુ પડતું ઘર ન ખાવું જોઈએ કારણ કે જે ધોરણું છે એ આપણે જાતે બનાવીએ છ છેીએ તો એમાં કઈ અલગ જ સ્વાદ હોય છે અને મને પણ, એવી અમુક વાનગીઓ પણ, તમે પૂછ્યું એ રીતે કે? અમુક વાનગી બનાવતા આવડે છે, તો તું ક્યારેક બનાવી લેવ છુ. પણ એટલું સારું નહી હતું, પરંતુ બનાવી લેઉ છુ અને તમે કીધું એ રીતે કે આજકાલ ના સમયમાં તો માત્ર સ્ત્રીઓ જ નહી, પરંતુ પુરુષો પણ ઘણી બધી તેવી હોટલોમાં, અને પોતે રૂમ લઈને હોય તો, એ લોકો પણ જાતે બનાવીને ખાતા હોય છે. તો એ લોકો નો પણ એક બનાવાની આવડત ની કળા હોય છે. અને, રસોઈ આરોગ્ય સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. સારી અને પૌષ્ટિક રસોઈ, શરીરને પણ પોષક તત્વો પૂરા પાડે છે. અને આજના સમયમાં જોઈએ તો લોકો ફાસ્ફૂડ તરફ વધુ આકર્ષક થાય છે. પરંતુ, ઘરનું તાજું અને સંતુલિત ભોજન આરોગ્ય માટે વધુ લાભદાયક છે. તો તમે શું કેશો મિત્રો?
હા હું તો એજ કહીશ કે રસોઈ, માત્ર ભોજન બનાવવાની પ્રક્રિયા નથી. રસોઈમાં પ્રેમ કાળજી, ધીરજ અને સર્જનાત્મકતા છુપાયેલી હોય છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પરિવારને સુખી અને સારું સ્વા બનાવે છે. સારી રસોઈ પેટ સાથે દિલ પણ જીતી લે છે. સ્વચ્છતા, સ્વાદ અને પ્રેમ સારી રસોઈના ત્રણ મુખ્ય આધાર પર ચી રસોઈ એ એક એવી સુંદર કળા છે જે, માત્ર ભૂખ જ નહી. પરંતુ પરિવારને એક સાથે જોડે છે. સ્વાસ્થ્ય જાળવે છે. અને પ્રેમની લા લાગણી વ્યક્ત કરવાની પણ, એક અનોખી રીત છે. તો મિત્ર, તમે આટલો સમય આપવા બદલ હું આભાર માનું છું.
ધન્યવાદ,